હલો
હલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
હ મજામાં છું તમે કેમ છો દ કેમ છે આથી
હું પણ મજામાં છું આ શું અવાજ આવે છે?
એટલે ફંકાની અવાજ આવી રી છે.
હેવી
અંક
હા તો આમકહ કઈ એવી અવાજ આવી છે. ઓર સુપર અછા
કઈ નહ હતી આજ મારે માસીની છોકરી આવી છે આ મમ્મી આવી છીને.
નને આયા તમને
હા
ઓર
અ માસીની છોકરી આવી છે
કેવી માસી ની છોકરી
હિમાલી
હ બલ એના પ્રેમ
હ હમ
વલ્લભનગર નઈ
ના છોટી છોટી સ
અ તો મમ્મી ત્યાં આવતા રહ્યા
ના અહીંયા તો કઈ પતો આયાતા મમ્મી અ માવલી
માવલી ગયાશે?
હા માંધ પાશે.
સારું ક્યાં ક્યાં જતા ર ગયા એ ના બધા
હા કેમ
ઘેરના બધા ક્યાં છે
ઓ ગયા ન સુબે
તમારે ઘેરણા ક્યાં છે બધા?
ઓ ગયા સુભે ગયા
કોણ?
હલો
તમારે ઘેર વાળા જતા રહ્યા
હા
અને સાસુ ન સસરા
અત સ સુસરાત જીતી સાસુ માતા અટલે માાસીને અ મારી બેનને કને ગયા છે
એનો બેનનો સોકરી નું નાતું છે
ગયા છે તમારે કઈ લાગતા છે ને
એને મારે ભુવા સાસુનું છોકરૂ સે તમારા ભાઈને ભોવાનું સોકરુ એને તમાર ભુવાને ટકમાપવા ન
હા હા અને મને
એન તમારો વિકાસ એને
હા જે બી નક તો બડ ગઈ સે. તમારી બુવા આવજે ને છોકરો
હા સખી બસ આસાનું સુખ
માશા આવજી ની છોકરી છે.
હા સોકરી જ થઈ એને લીધે મોને ગઈ હહ આમ ક છોકરી જ થઈ એને જ લીધે મોને જ ગઈ બાકી પણ મજા આવતી ન
હલો
એટલે સોકરી નાની છે એને લીધે હું નહી ગઈ પણ મું જાઉં જવાનું સે મારે હજ
તો એક મહિનાની થઈગી ના
હમ ઓફ સુનાઓ
કંઈ નહિ ઓર તો મે મે રોટલી બનાવાની ખાવાની મેય બનાવા
ઓટલે ને તમારે સાસુ જતા અહે ને
બનાઈ લેઉ મેં કઈ આગ મને બનાવની ને કોઈ બના દાલ ચાવલ બનેલો દાલ ભાત
તમારે એખલા ને
ના, દાતેસ દાતેસ સવજી હે ને ઑર શશુર જી હે ને એટલે અમ ત ત આવીશ્યે લીસ લેટ આવીશ
ન મારી નણદ નેતા મારી સા
હા, આટલેમાં એકલી થી.
હમ્મ, તમા સાસું સસરાજી ની ગે
નહી, આટલે દુકાન કેને બી કોઈ ચ જાવે છે ને. ગાય છે ન
સાર પણ તમાર નણંદને સાસુ બેઈ જતા છે નહીં?
હા, કેમ
ક્યારે કાલે જતા રયા?
હહ કાલે ગયા છે. કાલે અડનમ પાતિનગર ગયા છે માં હલો અ સાડી દેખવાને ગયા છે મ માસીની છોકરી આઈ છે ને કાલે બલકનગર વાલી એટલે માં સાડી લેવાને ગયા છે અન વાપીસ આયા છ. તે ગયા છે. પાંચ ગજન
હો પાંચ વાગે જતા રે એક મિનિટ હ લો
આ તમારી છોકરી ઉડકી છે કે
હમ્મ
તમાર છોકરી ઉટકી છે કે
હમ્મ એ મોડુ સુવકરે
હમ્મ તમારે કોલ થઈ ગ્યા છે કે
ના, તમારે
ના
કેટલા બાકી છ?
આટલે અમારે અઠારા અટારા થઇ ગયે છે
આટાટા થયગી
હ, તમારે
કારવાની હોય કરી લે
હલો તમારે કેટલા થયા
એને કોમલને કીધું પણ કોમલ કઈ કે મારે હને અ પરીક્ષા આવી ગઈ તો મને ભણવું શે અનેમે તમે ભણો હકાલ પરબીસ થ
એટલ વીસ તારીખે હવે કેટલા કરના છે દસો ને
હમ.
દિવસ થાયને
હા દસો બાકી છે, બસો બાકી છે.
હમ દસ બાકી છે.
તે અને બાકી છે, દો બાકી બારા બાકી છે, બા
એટલે મારે રિજેક્ટ બોવ થઈ ગાય
હ એટલે મારે ભી થયા ચાર પાંચ કોલ રિજેક્ટ થયા
મારે તેને બહુ થ ચસાાર કોલી છ સાત ડિજેટ થઈ ગય
મારે ચા પાજું પાસ ફાયસ હમ
તમારે નંદા ને બોલીને
ના નિ બોદ છેે
કેમ
આટલે મારે તો આ તો કન નહી બોલે છે હોતી દું નઈ બોલે છે
કેમ તમને યુટ્યુબ યુ પણ નહીં કેતી ભાવે આમ કેમ કરીશ ભાભી તો તમે એક જ છો
કઈ વાતો છે એટલે સબ જદા હુશાર છે સમ સાચ આટલે અમારી સાડી આવી છે ને સાડી લઈ લીધી છે છે આજલા છોકરા પહે પહેનેને જાતી રહી છે આજુ બાજુ એ એલ્બમથી ને ને દેખી તો મા ભુવાની જે સાડી લાયી છે ને ઓટલે એને બટાલી પેને જતી રહી છે એટલે હું કાલે પૈસા છા દેન લાઈ છું સાડી
કે નડન પેણી ન જતી રે
એટલે તમારે સાસુજી બી લાવ છે. ને સાડી એટલે બી લઈને જાત ત્રીસેે. તમારે સાસુજી લાવ સસુરજી લાયા તા ને સાડી? મા એમાં ગોલ પહેની છ
હમ
હોય જે પેરીન જાતિ ર છે
કેવી
મારી સાડી લાય છે ને મને દેવી નથી છે હા એટલે મા ભુવાલા સાડી લાવ પછીના ઓ પેનિંગ જાતિ રશે કઈ કસ
હણી લડનથી પહેનિંગ જતી રે
અતારસ ત વાિસ હા એટલે મને કઈ મને કઈ વાત દેખજ તમેં એને વા લાલ પૂલવાી
અને શરમ નહી આવતી મારી સાસુ તો એને જોઈ દીધી
હમ
તમાર સાસુને દઈ દીધી સારી
સાડી કઈ મને કાલને રખીન ગઈ છે સાડી લઈ લીધી છે એટલે અબાર જાગરણ તો સાડી આથી જ બે સાડી રાખી છે બસ
બધી લઈ લીધી
હા એટલે ગોળમાં ભી સાડી આવી છે તો તીન ચાર સાડી રાખી છે બસ એટલે મે માસીન લાવી છે સબ લઈ લીજું
હ
એટલે કાલે હું તીન સાડી પૈસા દઈને લાવી છું
હ તમારે ઘરવાળા દેવાય
હમ
તમાર ઘેરવાળા દેવાર
હા પૈસા તો દેવે તના એટલે હું તો કહી દઉ છું કઉ તો મારે તો સાડી આવે તો મને તો પહેનોથી જ આવે ને
એટલે મારા પિયરી આવે છે તો મા કેશ આવે છે ને
ઓ સાર હા
મારા પીયથી આવે છે તો મા કેસ આવે છે ને
હમ તમારે
બાકી દુસરી આવે તમે લે જાવને કોણ મના કરે છે પિયરી તો તમારીસ છે ને
સારું આ વાંત સહ છે
એટલે દો સાડી પુરાણી ફેશન કાન રાખી દીધી છે હછી સાડી હું પહેન છ
ના આવી ના જોઈએ
ઠીક છે ત
થઈ હે ને તમે કરો કે મેં કરો
મે કર રૂપ